જ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હું છે ના આજે સુધી બધા છોકરો છે એને આતંક કર્યું છે ઘરના રાજા છે ને એમની તો પછી આતંક કરે છે, દોસ્ત લોકો આવ્યા છે, એમના પછી એ બેઠીને મસ્તી કરે છે, કાઈ કરવા નથી દેતા આ લોક આજે શું છે હું તમારી સાથે ના હેલ્થ કઈ વાત કરવા માંગુ છું કે આપણે હેલ્થને કેસે સારી રીતે આપણે રાખી શકીએ છે
બિલકુલ સાચી કહું છું આપણને હેલ્થ ન બઉ જ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે જો હેલ્થ એવી વસ્તુ છે કે એક વખત આપડે બીમારી કે કોઈ આવું લાગી ગયું તો પછી આપણને એનાથી બહા બહાર નીકળવામાં બહુ જ સમય લાગી જાય. છે એટલે આપણેે આપણો તો હેલ્થ નો બહુ જ ખ્યાલ રાખવો જોઈએ.
આ તો છેજ શું છે મારે શું છે મા ઉ પહેલા શું છે, હું વોકિંગ વોક કરતી તી, પછી શું હતું કે મારે એક એક સાથે મારે વેઇટ વધી ગ્યું તુ તો મારે શું વિચાર કર્યો કે મારે જીમ જોઈન કરવાના છે, પછી કિતના ટાઈમ નીકળી ગયો હતો, બઉ ટાઈમ નીકળી ગ્યો તો પછી એવું શું છે ફીસ ના ત્રણ મહિના વુ જીમ જોઈન કરું છું, ત્યાં શું છે એક્રસા બધા લોકોને એક્સરસાઇઝ કરાવ છે, મને ઈતના હલકા અને સારું ફીલ થાય છે કે તમે એક્સરસાઇઝ કરો ડેલી પ્રમાણે તમે એક્સરસાઇઝ કરો છો તમે ઝુંબા કરો છો, પણ હું છે ફાઈવ બજતા મને યાદ દ આવી જાય છે કે મારે શું છે એક્સરસાઇઝ કરવાની જ છે, મારે શું મને કરવી જ જોઈએ છે, આ એક્સરસાઇઝ કે બાદ શું છે કે તમારી હેલ્થ તમારા માટે બહુ સારી રિઝલ્ટ આપે છે, કે તમે એક્સરસાાઈઝ નહીં કરો તમને તો હેવી થઈ જાય છે તમે ખાવાનું ખાવ તમને આ કોઈ બી ડાયજેસ્ટ નથી થવાના તમે એક્સરસાઇઝ કરવાની તમારે જરૂરત છે જ બધાને.
બિલકુલ સાચું કહો છો તમે એ એક્સરસાઇઝની ટેવ આપણને જરૂરથી રાખવી જોઈએ, એનાથી આપણું શરીર બહુ હળવું રહે છે, આપણે રોજે રોજ એક તરીકે એક્સરસાઇઝ કરીએ અને પછી એનો રિઝલ્ટ પણ આવે છે કે જો આપણે સારી રીતે એક્સરસાઇઝ કરીએ અને જો એક દિવસ કરી અને છ દિવસ ન કરી અને પછી ફરીથી બે દિવસ કરી અને પછી થોડા દિવસ ન કરી તો આપણને કોઈ સારો રિઝલ્ટ આવતો મળતો નથી આપણા બોડીમાં કે હેલ્થ પર એટલે આપણે રે રગ્યુલર એક્સરસાઇઝ જરૂર થી કરવી જોઈએ, અમ અને આપણે જો એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરીએ ને એટલે એક બે અ થોડું તો આપણને અઘરું ફીલ થાય છે, પણ ધીરે ધીરે જેમ જેમ આપણે એની આદત બનતી જાય છે તેમ તેમ આપડે અમ સારી રીતે મતલબ આપણે શરીર ની હળવાસ બુત થઈ જાય છે એને આપણને હ. સારું પણ ફીલ થાય છે તો જરૂરથી આપણને એક્સરસાઇઝને આપણા શરીરનો એક આપણા રૂટીનનો એક ભાગ બનાવવો જોઈએ.
પેલા એમ જ હતું શું હતુંને મારા પગ તો બઉુ દુઃખતા હતા. મારાગ સોચી કેવી રીતે મારું પગ નથી પછી શું છે આજકાલ જો લેડીઝ સ્ટેન્ડિંગ પોઝિશનને વધારે છે. તો એમને વેરિક આ બધું થઈ જતુંને હલકું હલકું વેરીિકસ વેસ થઈ ગયું હતું. પછી મને શું ડોક્ટર દવાઈ આપે પછી દવાઈ ખા સ સાલી ન રહે તમારા હેલ્થ માટે ને પછી શું વિચાર કરી કે મારે એક્સરસાાઈઝ કરવાની પગ ને થોડું ચાલવાનું છે. વોકિંગ કરવાની છે હું એમાં હું સોચું છું પછી જ હું એક્સરસાાઈઝ કરું છું મને શું છે વેન્સ મને બહુ રિલેક્સેશન થાય છે. મારા પગ અને એક્સરસાઝ આમ તેમ આમ તેમ કરવાનું હોય એક્સરસાઇઝ આમ સ્ટ્રેચિંગ થવા થ થઈ જ જાય છે પછી માર જે બ્લડ સર્ક્યુલેશન છે વધારે સારું તરીકે થઈ જાય છે પચા હું એક્સરસાઇઝ ન કરું પછી મને પાછું તર થાય છે તો હું હું શું કું છું કે તમે લોકો બધા એક્સરસાઇઝ કરો અત્યારે તમાર શરીર હલકું રે અને તમને બહુ સારું રિઝલ્ટ મલશે. તમારા શરીરમાં જે અનેક અનેકો પ્રકાર જે બીમારીઓ લગ્યું છે, બધાને જો તમે બી પી તો બધાને આવે જ છે હમણાં તોયે ફોર્ટી પ્લસ ના બી પી તો આવી જ જાય છે. પછી શું છે તમે અગર એક્સરસાઇઝ તમે કર ત તમારી બોડી ફિટ રે, તમને કાઈ બીમારી આવી જાય તો બી તમે એને કંટ્રોલ કરીને રાખી શકો છો પછી તમે એક્સરસાઇઝ ન કરો તમે ખાઓ પીઓ ખાધું પીધેલું તમે એમાં સોઈ જાઓ એમાં બેસી જ જાઓ તમે આમાં કઈ થવાનું નથી, તમારે એક કલાક તો તમારે એક્સરસાઇઝ માટે નીકાલવું જ જોઈએ અગર તમારી હેલ્થને સારું રાખવું છે તમારે નિકાલવું જ જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે એક્સરસાઇઝ અને એક હા કે આપણે એક્સરસાઇઝ કરો ને તો આપણે જરૂરથી કોઈ કો જે કોઈ નિષ્ણાત હોય જે એક્સરસાઇઝ એના ગાઈડન્સમાં આપણે કરવી જોઈએ કારણ કે કોઈ પણ એક્સરસાઇઝ આપણા શરીર. ફફ છે એનો શું ઇફેક્ટ પડે છે આપણે જો એને સારી રીતે ન કરતા હોઈએ તો પણ આપણે એની આડઅસરનોો સામનો કરવો પડે છે એટલે આપણે કોઈ ટ્રેનર હોય કે એના ગાઈડન્સમાં એઝ હોય તોવા. એને બધા. યોગા ક્લાસીસ. એ એ બધી આપણને ઓનલાઈન પણ સુવિધાઓ મળી ગઈ છે. કે આપણે ઓનલાઈન પણ યોગા ઝુમબા. કે એક્સરસાઇઝો કરી શકીએ છે તો જે હળવી આપણને આવડતી હોય એ એક્સરસાઇઝ તો આપણે જાતે કરી શકીએ. પણ કોઈ આપણે એવા કોઈ સ્ટ્રેચિંગ કે પછી એવા યોગા કે ઝુંમબા એવું કઈ કરતા હોઈએ તો આપણે જરૂરથી કોઈ નિષ્ણાત જે કોઈ એની ટ્રેનિંગ આપતો હોય એના ગાઈડન્સમાં કરવું જોઈએ તો એ આપણા માટે લાભ. લાભદાયક થાય છે.
હા તમારી વાત સાચી છેવે એમ થયું હતું કે હું જયારે હું જેમ જોઈન કરી હતી એમાં શું હતું. આમાં એક ટ્રેનર હતા. ટ્રેનર પીને ટ્રેનિંગ આપતા હતા અને બીજું શું થયું પછલા એક મહિના શું ત યોગા ક્લાસ અને જુમમાં ક્લાસ ચાલુ થઈ ગઈ છે આમાં ક તો કન્ટિ્ય ચું કરાવી તમે એક મિટ શાંતિથી બેઠી નથી શકે તમે કેમ થકી ગયા કે કેમ તમે ખડા થઇ જાવ તમે આ કરવાનું જ છે મિન્સ કરવાનું પછી એટલી ફાસ્ટ એક્સરસાઇઝ થાય છે તમામાં એક કલાક પછી તમે જે તમને રિલેક્સેશન મળે છે તમારી બોડીનું હેન્ડ ટુ હેન્ડ ટુ દિવસ મેં તમારો વન કેજીને હાફ કે જે વજન ઓછું થઈ જાય છે તમારેત પસીનો આવે કે તમે તોં એનું હલકું ફીલ થઈ જાય કે તમે એ સારું લાગે કે તમે નેક્સ્ટ દિવસ તમે પોતે જાવ કે મને તો આ કરવું જ છે મને હેલ્થ માટે મને સારું લાગે છે તો મને આ કરવું જ મારી એક ફ્રેન્ડ હતા એમને શું સાસની તકલીફ હતી એમને આ બધું થતું હતું સાસ નથી લેવાત બધું થતું હતું પણ જયારે એમને યોગા જોઈન કર્યું છે એમને આ બધી રીતે ઓછું થઈ ગયું છે એમને એમને તો આ પાય ભઝે અને કે આને પોતે જઉું છે જવું છે મારે તો યોગા જવું છે મારે તો હેલ્થ ખ રીતે સારી રીતે થાય છે હું અને ટેન કેજી વેઇટ ઓછું કર્યું છે અને તને એું સારું લાગે છે એમને તો યોગા એું ગમે છે કે મારે તો યોગ કમ્પલસરી કરવાની છોડવાની નથી એ પ્રણ કરી લીધું છે
બિલકુલ સાચું કહો છો તમે અ જોઓને આપણે જે યોગા અને એ બધું કરીએ એક્સરસાઇઝ કરીએ આપણા સેહતને સારું રાખવા માટે હેલ્થને સારું રાખવા માટે પણ જો આપણે વધારે પડતો ભાગ તો આપણો જે ખોરાક હોય છે ને ઈ નિભાવે છે આપણને આપણો ખોરાક પણ બહુ સારો અને સંતુલિત લેવો જોઈએ એક્સરસાઇઝ થી તો આપણા શરીર ઉપર અસર પડે જ છે પણ વધારે પડતો અસર તો આપે ખોરાક નો પડે છે એટલે આપણે સંતુલિત અને બધા જ વિટામિન અને લીલા શાકભાજી ફળ તાજા ફળ પછી દૂધ દાળ અને ઘરનું બનેલું ઓછું તળેલું અને એવા ભોજનને આપણા ખોરાકમાં સામેલ કરવું જોઈએ અને વા હમણાં તો ગરમી ના દિવસો ચાલે છે તો આપણને ભરપૂર દહી છાસ એનું પણ સારો સેવન કરવો જોઈએ એની પણ આપણા હેલ્થ ઉપર એવી જ કરે છે જેટલી આપણે અ એક્સરસાઇઝથી પડે છે એટલે ખોરાક નો હા
ફરક હા હ તો સારી વાત કીધી તમે એમાં શું છે આપ ઘરે હવે હું શું છે હું હોમ ટાઉન આવી જ છું તો મારે શું છે જીમ છૂટી ગયું છે મને યોગા છૂટી ગયું છે હવે એમાં શું આલસ આવી જ જાય છે કે તમે જીમ જ લ ત જેમ જાવ હોય ત પૈસા નાખુ ત્યારે તમે લાગે છે મારે જવાનું જ છે મારેં કરવું અ ઘરે રહ તમને આ લાગે કે ભાઈ હમણાં તો હું ઘરે જ છું હમણાં જાય નથી હું શું છે પછલાો બે દિવસે હું કરું છું હલકી હલકી જેમ મારે થાય છે હું કરી લેઉું છું મારે તો આ કરવું તો એને મને હલકું પણ મહેસૂસ થાય છે નહીં તો હ જો તમે જેમ મા તમને કે તમે ઓટ્સ ખાવ તમે બધ ચીજે ખાવ તો મને સ્પ્રાઉટ્સ બધા મૂકી દીધું છે કે સ્પ્રાઉટ્સ કરવાના છે મારે સ્પ્રાઉટ્સ ખાવ છું પછી સેલેડ ખાવાનું છે તમે તરેલુ હોય આ બધું ખાવ તમારી હેલ્થ ન સારી તમે એના જગ્યા તમે હેલ્થ રિલેટેડ તમે સેલેડ ખાઈ લો કર સેલેડ ખાઈ લો પીનટ સેલેડ ખાઈ લો આ તમને સારી રીતે તમારું વેટ ઓછું કર તમે હેલ્પ કર તમે ખાઈ લો તમારું વેટ તમને આધી ભૂખ ન લાગે તમને વધારે ખાવાની ઈચ્છા ન થાય તમારું અડધું પેટ ભરી જ જાય છે તમને લાગે કે ભાઈ સેલેટ ખાઈ લીધું પછ છે મેં હું પીનટ ખાવી લીધી છે પછી એક પેર ચપાતી તમારી ખાવી જશે પછી તમેર આ નહીં ખાવ તમે ડાયરેક્ટ તમે રોટી શાક ખાવ છો પછી તને ખબર ન પડે તમે શવા શવા બધું તું બધું ખાઈ જાવ તમને ખબર પછી આ તમારા સબસે મેન કારણે છે તમારો વેટ વધી જ જાય છે તમે આપણે ખાવામાં એ આડ તમે સેલેડ તો એડ કરવા જોઈએ છે મને આ વાત આમણા સમજમાં આવી હતી પેલા હું બી એમસ કરતી તી હું શું છે કે ખાવાનું ખા સિગલેટ નું ખાું નથી હવે હું જયારે હ જોયોગા જોઈન કરીું છું ત્યારે મને ન તમારે સેલેડ ખાવાના કમ્પલસરી છે તમે ખાવું જોઈએ ત્યાર મને લાગ્યું કે મને બે ચપાતી અને એક ચપાતી ખાવાની છે અને બાકી મારે સેલેડ જ ખાવાના છે
બિલકુલ સાચું કહો છો તમે આપણને હેલ્થી ફૂડ જરૂરથી લેવું જોઈએ જેનાથી આપણે શરીર સ્વસ્થ રહી શકીએ અરે આપડણે તો બહુ સારી જાણકારી એકબીજાને આપી અને તમે પણ એક્સરસાઇઝ અને આપણે શરીર માટે કેટલા બધા યોગા કે કેવી રીતે આપણને ખોરાક લેવો એનું મને ધ્્યાન કરાયો તો મને તો બહુ સારું લાગ્યું બહુ જ ગમ્યું તો આપણે ફરી થી જરૂર મળી જો અને આ વિશે અ ચર્ચા કરીશું તમે પણ કઈ સારી સારી બાબતો અ મને જરૂર થી શેર કરજો
પણ મને મને શું છે ને મને જો યોગા મારી ટીચર છે ને મને આ કીધું છે કે તમે જયારે તમે મોર્નિંગમાં ઉઠો ને જયારે તમે બ્રશ કરો ત્યારે તમારે હલક ગોનગોનું પાણી પી લેવાનું છે જે તમને કાલ સુધીનું ખાવ્યું હોય છે ને કે તમે જો તરેલું ભલો તમારી અંદર ગયું છે તમે એ ગુનગુનુ પાણી એક કપ પી લો પછી તમારા બધા તમારા તમારો સાફ થઈ જાય છે આના પછી તમે જે ખાવ તને નુકસાન ન આપ પણ જયારે તમે નોર્મલ પાણી પીશો અને તમે ઠંડુ પાણી પીશો આ તમે વધારે તકલીફ આપશ કેમ તમારી ચીકનાઈ છે તમે ફરસાણ ખાવ છો તમે નમકીન ખાવ છો તમે બિસ્કીટ ખાવઓ છો આ બધા તમારે એમ થતા રહેેશે તમે જ્યારે ગુનગુ ના પાણી પી લો તમને બધી રીતે સારી રીતે સાફ થઈ જાય છે તમે કોઈ બીમારી તમને ન લાગે આ કે છે મમ
બિલકુલ સાચું કહો છો તમે ફરી મળીશું તમે બહુ સારી જ્ઞાન આપ્યો ફરી મળીએ જય શ્રી કૃષ્ણ